નમસ્તે
શું કરો છો
હ કુછ નહી બેટા છે
ઓર કઈ વેલું મજામાંનું છું તમે
હું પણ મજામાં છે
હમ કઈ નહી ઓર તો ભ્રમણ ચાલ ભ્રમણ કરવાનો અનુભવ ખુબ આનંદદાયક હોય છે
અચ્છા બ્રહ્મણ ઘર નીકળ્યા કઈ કે
હા નવી જગા જોવા નવા નવા લોક ને મળવા મળે છે
હા તને ભ્રમણ કરવું પસંદ છે
હા મને તો ખુબ પસંદ છે રજા આવે એટલે હું મારા પરિવાર સાથે કોઈ સુંદર જગા પર જાઉં છું
હા મને બી ખુબ પસંદ છે તું કયા કયા સ્થલ પર ગયો છે
હું ઘણા ઘણા સ્થળ પર ગયો છું પર્વત સમુદ્ર કિનારે ઐતિહાસિક સ્થળ જોવા ગયો છું
હા ભ્રમણ થી શું ફાયદા છે
પ્રમાણથી આપણે નવી માહતી મળે છે અલગ અલગ સંસ્કૃતિ, ભાષા, ન રહેન સહેન ખાન પાન જાનવા મળે છે
હા અને મન પણ પ્રસન્ન થઈ જાય છે
સાચી વાત રોજના કામથી થાકી જઈ જઈ ત્યારે ભ્રમણ મનને શાંતિ આપે છે
હા કે રહ્યા છે ભ્રમણ નું મન શાંત આપે છે તને કયા પ્રકારના અથર વધારે પસંદ છે.
હા.
તને કયા પ્રકારના સ્થલ વધારે પસંદ છે.
નાતે
મને તો પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ છે જેમ કે. પર્વત જંગલ અને નદી.
હા મને બી પસંદ છે એ તો ખુબ પસંદ છે મને તો.
હમ મને ઐતિહાસિક. તલ પસંદ છે, જા જે ઇતિહાસ જાનવા મલે છે.
હ, જોવા ગયો છું, મેં બી જોવા ગઈ. છી
હમ, ભ્રમણ કરતા સમેય તૈયારી પણ જરૂરી હોય છે. બેચ
હ,
સફર માટે મોટા કપડા ન બાની ન જરૂરી વસ્તુ અને સાથે રાખવા જાય છે.
હમ.
શે વાત તુ ને મૈતી, હ, બનેવી. તુ જે ખાય હું તો ખાય હ, માકે આટી ઘરાક આયા છે, દુકાન મે. નાગલી નો. આમાના કે કેમક પછી, ન રતલામી સેવ, અચ્છા રતલામી સેવ કઈ?
પાપા તમે દુકાને તો જુઓ.
માથે જરાવ વાગ્યા છે, દુકાન મે જો. આને થોડો સામાન દે દેઉ.
હ, દે દો ને ઘરકો કામ ભી દેખનો જ પડે છે.
હ, સાચી કૈરિયા છે, ઘરકો કામહી દેખ. નોય પડે છે.
હા, મું તો સાચી વાતી જ કરું છું.
હા, છે તો ઘણી સાચી વાત કરો છે.
હ,
નઇ. હ, હમ, ઓર સુનાવો છે.
કાઈની સફર માટે કપડા ન પાણી જરૂરી વસ્તા દવા સાથ મે રાખવી જોઈઓ.
હા, હા, સફર માટે તે યે સબ જરૂરી ચીજા થઈ છે.
હ, સાથે રાખવી જોઈયો.
હમ, ને.
અને પૈસાન અને દસ્તાવેજ પન સંભાલીને રાખવા જોઈએ.
હા, સઈ કે રીયા છે, પૈસા દસ્તાવેજ તો ઘણે જરૂરી છે.
હમ,
ઉભીરે. પરિવાર સાથે ભ્રમન કરવું પણ એક સુંદર અનુભવ છે.
સાચી વાત છે, મિત્રા સાથે ભ્રમણ. કરવાનો મજા તોર અલગ છે, મિત્રા સાથે તો ઓર જાયદા મજા આવે છે.
જે બી, હમ,
સબ એક એક સાથ મે એક ઉમર હમ ઉમ્ર રીજાવા છ.
હમ, ના ના પરિવાર સાથે સમય પસાર કરવાની તક મલે છે.
હા ન મિત્રા સાથે હાસ્ય ને મજા ને ફોટો લેવાની ને ખૂબ મજા આવે છે.
હમ્મ મજા આવે છે.
હા.
અલગ અલગ જગા ના પોસ્ટ જન અલગ અલગ પેચાન હોય છે.
સાચી વાત છે.
હ તો મજા દેત
હા બ્રાહ્મણ દોર્યાન તો આપણે સ્થાનિક ભોજન નો સ્વાદ પણ લેવો જોઈઓ.
શું કેવો છો?
આ બ્રાહ્મણ દરમિયાન તો આપણે સ્થાનિક ભોજન નો સ્વાદ પણ લેવો જોઈએ.
હા સઈ ગે એ રહ્યાસ
હ અલગ અલગ ભોજનની અલગ અલગ પહેચાન હોય છે.
હા પણ બ્રાહ્મણ કરતા તમે સ્વચ્છતા નું ધ્યાન રાખવું જોઈએ.
હા કચરો નો ફેંકવો જોઈએ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવું જોઈએ.
હા ના આપણે પર્યાવરણ ને સ્વચ્છ રાખવાની જવાબદેરી નિભાવની જોઈએ.
સાચી વાત આપણે જ્યાં જઈને ત્યાંની સંસ્કૃતિ અને નિયમનો આદર કરવા જોઈએ.
હમ્મ. બ્રહ્માંડ થી જ્ઞાન આનંદ અને અનુભવ ત્રણે મળે છે.
હા. મને લાગે છે એક દર વર્ષો ઓછામાં ઓછું એક બર બ્રહ્મણ જરૂર કરવો જોઈએ.
હા સઈ કરહ્યા છે એક વાર ભ્રમણ જરૂર કર નો જોઈએ. હમ્મ તો આપગત જ રહ્યા હો.
હા ભી જાવા છે બે રજા રાખની પડેગ અને જાણવ પડેગ.
હા ચાલો નહી સાગે ચાલ આપી ભ્રમણ કરવા ને.
હા જરૂર.
હમ્મ પેકિંગ વેકિંગ કરી લી જો થઈ પછી સાથ મે ચાલાંગા છે. હા સાતમી જોવા ઓ કટે જામણો યોય દેખા થોડો ઘણો હોચજો.
હા.
હમ્મ. ગુમડાઈ જવે છે ગુમનું થોડો ઘણો માઇન્ડ બી સે કામ કરવા લાગ જવે છે.
હા એકદમ ફ્રેશ મૂડ રાહવેશ
હમ્મ ગરમે ગરમે લે ને ઘૂટન એવો લાગ આવે છે.
હા.
હમ્મ ઘરામાં કામ કર કર આ દિમાગમાં તનાવ આ જવે છે.
સાચી વાત છે.
હા નિકલવા તો અલગ અલગ લોકોગ મિલવા થોડો ઘણો તનાવ ગમ વે જવે છે.
સાચી વાત કો છો.
હા શુંણવો છે.
કઈ ન છે એક લોકો બેઠા છે.
શું કે એ હો.
કઈ ન છે નથી.
હમ હમ
તમે સુનાવ.
હું કઈ ન બસ બેઠા છે.
હમ. ઓર.
ઓ તો કઈ નહી એ. ીંગ આંગોટી ખેલા દીધી તો દેખ લો મેં બિસ્કીટ વા લડાયા કરી છે.
ખેલા હોના.
બળી દીકરી ઘણી મસ્તી કરે છે.
હ
મનમે તો આવે છે કે એક એક ચપાટ દોનો ને ખીલાઈ દેવું છે. વાત એના તો ડિગ્રીને ઘરે મેલને જાણવું પડશે. હહે ચિકન લખનઉ હા હમ ચલ્ ઠીક છે ઓર સુનાઓ
કઈ ની છેેવ તો કઈ સુનાવા
હમ તમારા મોટા બેેન કઈ કરે છે.
કઈ ન છેવી બાણે ર રહે છે એમ
બાને રેવે કઈ વટ કઈ કરે છે એવે
દુક શો દુકાન થય છેવનારે
દુકાન થયું કની દુકાન થઈ કેળા ના કે
ના એ કચોરી નાન સમોસા નાન આલુ બડા ના
હા આપ વેગા તો થાકી થોડો થોડો ઘણો લાવતા વેગા છે.
હા
છ પણ હમ હ ન બ્યા કામ કરવો ચઇ જ છે. કામ કશું છોટો બળો કોની હોવે છે.
હમ સાચી વાત છે.
હમ વાત સાચી જ કરા જૂઠી કોની કરા છે.
સાચી જ કરના છઓ
હમ મારી આ બીજ મારે મોટા બહેન કો કોન
કરલો લો બાત કરલો લો
હા બસ કર હા વા તો કરની જ પડેગ ઘણા બને વેગ છેવાનું હું વાત કીધા ને
હ મા આવ્યો ફોન કઢ લીધો માકે ભી
હમ
આ ઓર સુનાવ છો.
ઓ કઈ નઈ પિતાજી કઈક એ્યા છે જો આકી બા ગ
સોન લો
હ
હા જરૂર પધારા છે.
હમ